હ હું મજામાં જ છુ. તમે કેમ છો મિત્ર?
હા મિત્રો હું પણ મજામાં છું તમારું વેકેશન કેવું ચાલી રહ્યું છે?
હા મિત્ર અમારું વેકેશન જોરદાર ચાલુ રહ્યું છે તમારું મિત્ર કેવું ચાલુ રહ્યું છે વેકેશન?
આ મિત્ર અમારું પણ જોરદાર ચાલી રહ્યું છે તો આપણે ચર્ચા કરવા જઈ રહ્યા. તો તમારી પાસે સ સમય છે?
હા મિત્રો મારી પાસે સમય જ સમય છે.
હા તો મિત્રો હું જણાવું છું કે તમને આપના સ્થાનિક તહેવારોની પરંપરાગત વિશે તમે અમને જણાવશો.
હા મિત્ર ચોક્કસ.
હા મિત્રો તો જાણવો ને કે સ્થાનિક તહેવારોની પરંપરા રીતે શું સમજાવજો?
હા મિત્ર તમારો આ જે તમે જે આ વિષય લીધો, એ વિષય મને ખુબ જ ગમ્યો, કારણ કે આપણે જોઈએ જે સ્થાનિક તહેવારો છે, તો એમાં આપણે જોવા જઈએ તો અલગ અલગ એવા આપણે ભારત દેશમાં જોવા જઈએ. તો અલગ અલગ આપણે તહેવારો ઉજવતા હોય છે જેમાં, આપણેે અમુક એવા તહેવારો હોય છે જે કોમન જ હોય છે ને અલગ અલગ તહેવારો મિત્ર એ અલગ અલગ લોકો અલગ અલગ પરંપરા, રીતે એ લોકો જે પૂજતા હોય. છે, ને મિત્ર એ લોકોની જે પરંપરા છે, તે પહેલાના વડીલો જે કરતા હતા એ લોકો એ સાચવી રાખેલા છે આજ સુધી, કારણ કે મિત્ર જે આ પરંપરાઓ છે એનાથી જે આપડા જે ભારત દેશના લોકો છે એ લોકો લોકોની એકતા એ ખૂબ જ સારી રીતે જોડે છે ને એ લોકોને જે સંબંધ છે મિત્ર, જે ભારત દેશના લોકોનો વચ્ચેનો, એ સાચવી રાખતા હોય છે મિત્ર, તો આપણે જોવા જઈએ ગુજરાત ની વાત કરીએ તો ગુજરાતની અંદર આપણને ખબર જ છે એમ તો અ બધા જ તહેવાર ઉજવતા હોય છે જેમ કે, રક્ષાબંધન છે, દિવાળી છે, હોળી છે, ધૂળેટી. હા ગરબા. એવા બધા જ તહેવારો મિત્રો ઉજવતા હોય. છે પણ જે ગુજરાત છે તે અ ગરબા માટે ખુબ જ ફેમસ છે મિત્ર, એ ગરબાની અંદર તમને ખબર જ છે કે જે અલગ અલગ પ્રકારના જે અંબા માતા નો જે ફોટો હોય તો એ સેર મધ્યમાં મૂકી એની ફરતે આપણે ગોળ રાઉન્ડમાં એ લોકો ગરબા રમતા હોય છે, ગરબાની અંદર પણ એ લોકો અલગ અલગ પ્રકારની એવી એશનથી એ લોકો ગરબા રમતા હોય છે, ને એ લોકોને અમુક એવા લોકો હોય છે કે જે લોકોને એ જે એક્શન હોય મિત્ર એ આવડતી ના હોય, તો એ લોકો એના માટે સ્પેશિયલ ટ્રેનિંગ લેવા જતા હોય. છે. એ ક્લાસ કરતા હોય છે, તેમાં એ લોકો શીખીને પછી પોતાના જે શોખ હોય નાચવાનો, એ જે ગરબાને અંદર મિત્ર પૂરો કરતા હોય છે. તો આ આની આપણે વાત કરીએ, બીજી આપણેે વાત કરીએ રક્ષા અહ રક્ષાબંધન તો એ તો ભારતમાં ઉજવતા જ હોય છે, પણ આપણો જે હજી બીજી વાત કરીએ તો જે દિવાળી છે મિત્ર તો દિવાળી ના સમય દરમિયાન બધા જ લોકો પોત પોતાના ઘરે આવતા હોય છે. કારણ કે જે દિવાળીનો તહેવાર છે મિત્ર, એ મેઈન તહેવાર ભારત દેશ નો છે, ને એ સમય દરમિયાન બધી જ કંપનીઓમાં રજા પણ હોય છે મિત્ર. ને એમાં જે કંપનીઓ તરફથી પણ જે વર્કર કામ કરતા હોય કંપનીની અંદર, એ લોકોને પણ બોનસ આપવામાં આવે છે, એ ખુબ જ સારી વાત કહેવાય છે. તો એ સમય દરમિયાન એ લોકો પોતાના પરિવારને અહ ઘરે આપતા હોય છે, જે પણ મેન સદસ સ્ય જે કામ પર ગયા હોય તે લોક કો, તો એ સમય દરમિયાન જે પરિવારના આખા સદસ્યો છે, જે મળે છે, ને એ લોકોને મળવાથી જે પણ એ લોકોનું વચ્ચેનો જે સંબંધ હોય છે મિત્ર, એ ખૂબ જ સારી રીતે જોડાય જાય છે ને પછી એ લોકો જે પણ અહ-અહ દિવાળી દરમિયાન દેવતાઓને પૂજતા હોય, એ લોકોને પૂજીને પછી આગળ એ લોકો મોજ કરતા હોય છે, ને તે સમય દરમિયાન બધા જ ઘરમાં એવું જ હોય કે બધા સદસ્ય યો તા હાજર રહેતા હોય છે મિત્ર ખાસ કરીને, તો જે એ લોકોને જે તહેવાર ઉજવતા હોય છે મિત્ર, એ ખુબ જ સારી રીતે ધૂમધામથી ઉજવતા હોય છે, જેમાં ફટાકડા ફોડે છે, નાના બાળકો તીરતીરીયા રમ તા હોય છે, એવા અલગ-અલગ પ્રકારે એ લોકો ઉજવતા હોય છે, અને એ સમય દરમિયાન પણ એ લોકો ખુબ જ સારી રીતે ખાવાનું બનાવતા હોય છે, કારણ કે એ સમય દરમિયાન મિત્ર બધા જ જે સગા સંબંધીઓ કે પછી આજુબાજુના લોકો અને ઘરના બધા માણસો એ એક ભેગા થઈ ગયા હોય, તો એ ખાવાનું બનાયે તો પછી મજા આવે, તો આમ આપણે જોવા જઈએ તો જે બધા જ તહેવારો છે ભારત દેશમાં એ લોકો મિત્ર સાથે ઉજવતા હોય છે. તો મિત્ર આ તહેવાર નું ઉજવાનું મેન એજ કારણ છે કે જે આપણી જે પછાડીની જે પેઢી હતી તે આ જ પરંપ પર્યા છે તે આજ સુધી સાચવીને આવતા આવતા છે મિત્ર. મીત્ર. ને આપણે પણ આ જે પરંપરાઓ છે તે આગળ આપણેે જ લઈ જવાનું છે મિત્ર, જો આપણેે આવું નહી કરીશું તો પછી જે આપડી આવનાની પેઢી છે એ લોકો વચ્ચે આટલો બધો સંબંધ રહેશે નહીં, તો એ આપણે વાત ખુબ જ ધ્યાન લેવા જેવી છે. મિત્ર આપણને ખબર જ છે કે હાલના સમયમાં આપણે જોવા જઈએ તો કોઈ પણ એવો તહેવાર હોય તો જે પણ દિવસે તહેવાર હોય તો તે દિવસે મિત્ર જાહેર રજા હોય છે, કારણ કે જે સરકાર છે ભારત દેશને એ લોકોને એવ ખબર છે કે આપણા જે ભારત દેશમાં જો એકતા રહેશે સંબંધ સારા રહેશે તો જે ભારત દેશના જે નાગરિકો હશે એ ખૂબ જ સારી રીતે આગળ વધશે મિત્ર તે ખૂબ જ સારી વાત કહેવાય, બીજી મિત્ર આપડણે વાત કરીએ તો આપણને મિત્ર ખબર જ છે, કે તહેવાર દરમિયાન અ અમુક એવા લોકો હોય છે મિત્ર કે એ લોકોને જે અમુક એવો તહેવાર હોય તે એ લોકો માટે ખૂબ જ સ્પેશિયલ હોય છે, તો આપણને ખબર જ છે કે ભારત દેશમાં અલગ અલગ અ ધર્મ ના લોકો લોકો વસેલા છે જેમાં કોઈ ક્રિશ્ચન છે, જેમાં કોઈ હિન્દુ છે, જેમાં કોઈ મુસ્લિમ છે, તો એ લોકો લોકો બધા સાથે મળીને મિત્ર રહે છે એ ખૂબ જ સાચી વાત કહેવાયને, એ લોકોને પણ મિત્ર જે તહેવાર ની અંદર કોઈ દિવાળી નો તહેવાર હોય તો એ લોકો બધા જ જે ધર્મ ના જે લોકો છે, એ સાથે મળીને મિત્ર તહેવાર ઉજવતા હોય છે, તો એ ખૂબ જ સાચી વાત કહેવાય, તો એનાથી એ લોકો વચ્ચેનો જે સંબંધ છે જે એકતા છે, એ ખૂબ જ મજબૂત રીતે જોડાય છે મિત્રો, તો મિત્રો આ જે વાત છે એને તમે આગળ લઈ જતા એના વિશે તમે શું કેવા માંગો છો?
હા તો મિત્રો તમને જણાવનું છું. તહેવાર તો આપણા, ઘણા બધા તહેવારો છે એટલે કે ધાર્મિક તહેવારો આપણે જોવા જઈએ, તો હિન્દુઓના ધાર્મિક તહેવારો દિવાળી હોળી નવરાત્રી જન્માષ્ટમી ગણેશ ચતુર્થી રક્ષાબંધન. જેવો હિન્દુ ના તહેવાર છે અને મુસ્લમમાં જોવા જઈ તો ઈદ ઈદ અલ્લાહ અકબર વાળને શીખ માં જોવા જઈ તો ગુરુ પર્વ અને ખ્રિસ્તીમાં જોવા જઈ તો નાતાલ ગુડ ફ્રાઈડે અને જૈનમાં જોવા જ તો મહાવીર જયંતિ, તેવ અલગ અલગ પ્રકારના ધાર્મિક તહેવારો પણ છે, તો આપણે જોવા જઈએ તો રક્ષાબંધનની વાત કરીએ તો રક્ષાબંધન ના દિવસે ભાઈ બહેનને રા બાંધે છે એટલે કે રા રાખડી બાંધવાથી ભાઈ બહેન વચ્ચે ભાઈચારોમાં વધારો થાય, અને દિવાળીમાં જોવા જઈએ તો દિવાળીમાં ઘણા બધા લોકો તો સોથી પહેલા પોતાનું ઘર સાફ સફાઈ કરે. અને પછી દિવાળી ના દિવસે, રંગ ઘરના આંગને રંગોળી પૂ પૂરે દીવાબત્તી કરે અને દિવાળી ના દિવસ ખાવા માટે વાનગીઓ પણ બનાવતા હોય છે જેમાં મીઠાઈ હોય, અને આદિવાસી વિસ્તારમાં પનેલા બનાવતા હોય છે જે દીવા, અને લાડુ પણ બનાવતા છે દિવાળીમાં બનાવામાં જ આવે છે, અને નાના નાના બાળકો કે યુવાન વ્યક્તિઓ હંમેશા ફટાકડા જ ફોડતા હોય છે એટલે આકાશ બાજી પ્રતા જ નજરે પડતા હોય છે, અને બીજું જોવા જઈએ તો નવરાત્ર્રી નવરાત્ર્રી, નવ દિવસ સુધી રાખવામાં આવેલ છે કે નવ માતા નું દર્શન થાય છે, અને નવરાત્ર્રી ના દિવસે આ કરીને, બધા વ્યક્તિઓ કે માણસો ગર્ભે રમતા હોય છે અને મોટા સિટી જેવા વિસ્તારમાં, મોટા પ્રમાણમાં પંડાલ બનાવવામાં આવે છે અને તેમાં, નાચતા ક તા જોવા મળતા હોય. અને આપણે જવા જે બીજું છે જન્માષ્ટમી જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ ભગવાનનો જન્મ દિવસ હોય છે, તે દિવસે માટકી બાંધવામાં આવે છે અને ફડવામાં આવે છે અને ગરભા પણ નાચતા હોય છે. અને બીજું જોવા જઈએ તો ગણેશ ચતુર્થી ગણેશ ચતુર્થી, ગણપતિ ગણપતિ દાદાને પંદર દિવસ કે અઠવાડિયા સુધી પણ બેસાડતા હોય છે અને રાતે ભજનતા કરતા હોય છે. દસે તેને નદીમાં કે તળાવમાં, ડૂબાવવા જતા હોય છે અને આપણા ઘણા બધા રાષ્ટ્રીય તહેવારો પણ છે, જે પંદરમી ઓગસ્ટ છવવીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ ના દિવસે સ્વતંત્ર દિવસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પંદરમી ઓગસ્ટ દિવસ આપણો દેશ આઝાદ થયો હતો આપણું દેશમાં પહેલા અંગ્રેજો ન રાજ હતોું તે લોકો પંદરમી ઓગસ્ટ ના દિવસે દેશને આઝાદ કરી અને ચાલ્યા જતા હોય છે તેથી તેને સ્વતંત્ર દિવસ ઓળખાય છે, અને છવ્વીસમી જાન્યુઆરી એ પ્રજાસત્તાક દિન છે એટલે કે છવ્વીસમી જાન્યુઆરી આપણે બંધારણ લખવા પૂર્ણ થાય છે, એટલે આપણ બંધારણ બુક તૈયાર થાય છે અને આપણે જોવા જઈએ તો. આપણા દેશના મહાન વ્યક્તિ મહાત્મા ગાંધીજી તેમનો જન્મ, પણ બીજો ઓક્ટોમ્બરના દિવસે થયો હતો તો આ વાતને આપણે પૂર્ણ કરી રહ્યા છે.